હ, અવાજ આવે છે મારો?
હમ્મ.
હા, તો આજે આપડે વાત કરીએ કે ખોરાકને અને પ્રવાસને કેમનું લાગુ પડતું છે, એકબીજાના
ખોરાક અ હ ખોરાક અને પ્રવાસ તો હવે કેવું છે, કે આપણે જયારે પ્રવાસ કરવા જઈએ તો ત્યાંનું આપણે નવું-નવું ખોરાક ખાવાવામાં આપણને બહુ જ એમ હોય આપણેે કે ક્યારે નવો ખોરાક ખાઈએ અને ચાખીએ ત્યાંનું જ્યાં જઈએ પ્રવાસે ત્યાંનું અલગ અલગ ખોરાક ચાખવાની આપણને બધાની એ હોય કે ચાખીએ તો આપણને ખબર પડે
હા એ તો છે, એ તો બહુ અગત્યની વસ્તુ છે, કે જોઈએ જ અને આમ પ્રવાસ દરમિયાન ખોરાક નું મહત્વ પણ એટલું છે. કે પ્રવાસ માં ખોરાક માત્ર ભૂખ દુઃખખને સંતોષવા સાધન નથી પરંતુ એક આમ અનુભવ છે કે જુદી-જુદી જગ્યાનું જુદ જુદો ખાવાનું
હમ આપણેે પ્રવાસમાં જઈએ અને જો ત્યાનું-ત્યાનું જ ખોરાક ના ખાઈએ તો આપડે પછી પ્રવાસ કર્યાનું કોઈ મતલબ જ નથી રહેતું જેમ કે આપણે-આપણે રાજસ્થાન બાજુ જઈએ તો આપણે રાજસ્થાન નું મજેદાર ભોજન જ ખાઈએ અને જો આપણે તો ગુજરાતમાં આવીએ તો ગુજરાત ની જ મીઠાઈ વાળો જ ખોરાક ખાઈએ છીએ.
હા એ તો છે, અને આમ પ્રવાસની યાદગાર બી ખોરાક જ બનાવે કે ઘણા લોકો પ્રવાસ ના દ્વારા ત્યાારને ખોરાક જ યાદ રાખે કે જેમ કે આપણે મનાલી જઈએ આપણને મનાલીથી મોમોઝ જ આવે કે મેગીય જ યાદ આવે. સુરતમાં આપણને લોચો જ યાદ આવે એટલે ખોરાકમાં પ્રવાસ ને ખાસ બનાવે છે.
જેમકે આપડે પ્રવાસ ની વાત કરીએ તો પ્રવાસમાં ગયા હોય અને ગુજરાતી આઈટમ કાઢી હોય તો બધાના મોડામાં પાણી આવી જાય જેમકે ઢોકળા-ઢોકળા ખાવાથી આપણને એટલી બધી મજા પડે ઢોકળા છે, ખમણ છે, એ બધું આપણને ખાવાનું એટલું બધું યાદ આવે એ ખાસ કરીને પ્રવાસે ગયા હોયને ગુજરાતી નું ખાવાનું યાદ આવે તો આપણને મોઢામા પાણી જ આવી જાય
હા એ તો છે, અને જો આપણે પંજાબ બાજુ ગયા હોય પ્રવાસ માટે તો તો આપણને એવું જ યાદ આવે કે આપણે સરસોનું શાક ખાઈએ, મકાઈની રોટી ખાઈએ કે છોલે ભટુરે ખાઈએ એનાથી જ પંજાબ યાદ આવે આપણને
અને એવી જ રીતે જો આપણે દક્ષિણની વાત કરીએ ને તો દક્ષિણમાં બી એવું છે, કે ઢોસા તો ગુજરાત ના ઢોસા ખાવ અને દક્ષિણ સાઇડ ના ઢોસા ખાવ કે વોટ એવર કે એમાં ઈડલી બી ખાવ કે એનો સંભાર બી આપડા કરતા અલગ જ પડે એની વસ્તુ જ કઈક અલગ હોય છે, સાઉથ-સાઉથ નું તો આપણા માટે
હા, એ તો છે અને જો આપ આપણે રાજસ્થાન બાજુ જઈએ તો આપણને દાલબાટી ચૂરમા, ગટેકી સબજી એ બધું જ યાદ આવે કે આપડે રાજસ્થાન ગયા તો આ તો ખાવું જ પડે ઘેવર ખાવું પડે, આ ખાવું પડે એટલે બધું બહ જરૂરી છે.
અને એમાં પણ પ્રવાસમાં જો સ્ટ્રીટ ફૂડ ખાવાનું મળે ને આપણને તો-તો આપણને મજા જ પડી જાય જેમ કે આપણે ભારતના ભારતમાં ફરવા નીકળ્યા હોય ભારતમાં જો આપણને પાણીપુરી ખાધી હો તો આપણને તો મજા જ પડી જાય પાણીપુરી જોઈ ને આપડા મોઢામાં તો પાણી જ આવી જાય એજ કે પાઉભાજી છે, એ બધી વસ્તુ આપણને જોઈને મોઢામાં પાણી જ આઈ જાય છે એમાં પણ સ્ટીટ ફૂડ ની તો વાત જ કઈક અલગ હોય છે.
હ અને જયારે અમુક લોકો તો ખાસ ખોરાક માટે પ્રવાસ કરવા જાય ખબર તમને ફૂડ ટુરિઝમ કહેવાય એને તો કે અમદાવાદમાં માણેક ચોક જાય, આવે તો સુરતમાં નાઈટ ફૂડ માર્કેટ જાય, દિલ્હીમાં ચાંદની ચોક જાય, મુંબઈમાં સ્ટ્રીટ ફૂડ ખાવા જાય બીજ જાય એ લોકો ખાલી ખાવા માટે જ પ્રવાસ કરે.
અને ઘણા લોક લોકો એવા હોય કે ખાવાનો પ્રવાસ જ કરતા હોય એવું જ લાગે કે એમાં નવી નવી વાનગીઓ જ આપણે ચાખીએ આપણે બીજું કશું ફરવાનું મહત્વ નાખીએ પણ જોડે જોડે સાથે વાનગીઓ ન બ લોકો વધારે એમાં ઇન્ટરેસ્ટ લઈ અને જાણે કે શું છેને શું નવી નવી વાનગીઓ પણ આપણને શીખવા મળી છે.
હા એ તો છે અને લોકો સાથે જોડાવે પણ ખોરાક જ આપણને કે પછી સ્થાનિક અર્થતંત્ર ને મદદ પણ એજ કરે કે સ્થાનિક રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ વે વેન્ડર જે હોય એ લોકોને આવક પણ આના લીધે જ મળે.
હમ્મ અને જોડે જોડે પ્રવાસ ની જોડે જોડે આપડે ખોરાક ની જોડે જોડે આપણે સ્વચ્છતા બી જાળવી જોઈએ કે આપણે ગમે તે વસ્તુ કઈને ગમે તે જગ્યાએ મૂકી ના શકે એ વ્યવસ્થિત મૂકવાનું છે અને એમાં પણ જો અલગ અલગ સ્વાદ નું આપણને વસ્તુ મળે તો આપડે જોવાનું જ નહી કશું
હ અને જુદા જુદા જાતની મળે અને ગુજરાતમાં ફૂડ ટુરિઝમ તો બહુ જ ચાલે કે ગુજરાતમાં ફૂડ ટુરિઝમ ઝડપથી વધી રહ્યું છે જાણે અમદાવાદમાં હોય માણેક ચોક હોય ખઉગલી હોય એવી રીતે જુદી જુદી અને પ્રવાસમાં પરિવાર સાથેનો ખોરાક પણ બ લઇ જ જાય
અને સાથે સાથે એનો વાનગીનો પ્રવાસ ની સાથે સાથે એની વાનગીઓનો પણ જોડે જોડે આનંદ માણવો જોઈએ આપડે કારણ કે જો આનંદ ના મળીએ તો આપણો પ્રવાસ આપણે પ્રવાસ કર્યો એવું લાગે નહીં અને આપણને ભોજનમાં આપણી સાથે જોડાયેલું જ રહે છે પરિવારના દરેક આમ દરેક વ્યક્તિને ભોજન સારું જમાડીએ તો એ આપણને કાયમ માટે યાદ રાખીએ છે
હા અને આજકાલ તો લોકો પ્રવાસ દરમિયાન ખોરાકનોો ફોટો વિડીિયો તો શેર કરે છે અને ફૂડ બ્લોગિંગ કરે કે યુટ્યુબ પર બ્લોગ બનાવે કે ઇન્સ્ટાગ્રામ પર ફૂડ નું પેજ હોય આથી સ્થાનિક ખોરાક ને વિશ્વભરમાં લોકપ્રિય બને છે
અને એની સાથે સાથે પ્રવાસ અને ખોરાક નું એવું જોડે એકબીજા ને એકબીજા ન પૂરક બની ગયું છે ને કે જાણે આપણને લાગે કે જો ખાવા બી ના મળે તો પણ ના ચાલે અને ફરવા બી ના જઈએ તો પણ ના મજા આવે એટલે બંનેની સંસ્કૃતિ જોડે જોડે આપણે રહીએ તો આપણું પેટ ભી ભરાય અને જોડે જોડે પ્રવાસની મજા ભી અને સુંદર યાદગાર બનાવી રે છે આપણું
હા એ તો છે પ્રવાસન ખોરાક તો માનવ જીવન ન બે બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે કે માણસ જયારે પોતાનું શરીર કે રાજ્યની બહાર જાય છે ત્યારે તે માત્ર નવી જગ્યા નહી જતો પણ નવ ખોરાક પણ ચાખે છે
હમ જેમ જેમ કે ખોરાક અને સંસ્કૃતિ નો સંબંધ જોઈએ તો પછી ગુજરાતીમાં તો મીઠશ વાળો ખોરાક લોકો ન શાંત અને મીઠા સ્વભાવ દર્શાવે છે જેમ આપણે ગુજરાતી ખાવા ખાઈએ ને તો આપણને ખ્યાલ આવી જાય કે આ ગુજરાતી કિંગ છે અને જો રાજસ્થાન જઈએ તો રાજસ્થાન નો સ્વાદ આપણને યાદ આવે પછી એમાં ગુજરાતી સ્વાદ ના મળે આપણને
હા રાજસ્થાનમાં જાય તો મસાલેદાર અને સૂકો ખોરાક રણ પ્રદેશ ના લીધે જોવા મળે અને દક્ષિણ ભારતમાં ચોખ્ખો અને નડિયળ નો ઉપયોગ વધુ થાય એવો ખોરાક વપરાય તો જયારેવા પ્રવાસી કોઈ પ્રદેશમાં ખોરાક ખાય છે ત્યારે તે મા એ સ્વાદ નથી માણતો પરંતુ તે પ્રદેશના જીવનશૈલી નું પણ અનુભવ કરે છે એ દરમિયાન
હ અને એમાં પણ જો ગુજરાતીની વાત કરીએ તો પછી એની એના ઢોકળા થેપલા ખાખરા એ બધું એટલું બધું ફેમસ છે અને આપણને જોઈને જ આમ ભલે ખાખરા થી પેટ ના ભરાય પણ આપણને તો પણ ખાખરા ખાવાની એટલી બધી મજા મજા આવે છે અને એમાં પણ જો ઉત્તરાયણમાં આપણને ઊજું મળી જાય તો આપડી ઉત્તરાયણ પણ મજા પડી જાય ગુજરાતીઓની તો
હા અને અમુક વાર પૂર્વ ભારતનું ખાવાનું જોઈએ તો તો બઉ જ જુદું હોય કે રસગુલ્લા હોય મિસ્ટી દોહી હોય એ બધું જ જોવા મળે આપણને પૂર્વ ભારતમાં
અને એમાં પણ જો પ્રવાસ દરમિયાન આપડે બધું એટલી બધી વસ્તુનું સાચવવાનું હોય કે અમદાવાદમાં આપણે જઈએ તો રાત્રે માણેક ચોકમાં ખાવા ગયા તો તો આપણને મજા જ પડી જાય. જેવી રીતે અમદાવાદ નું માણેક ચોક છે અને આપણે દિલ્હી બાજુ જઈએ તો દિલ્હી પણ એજ રીતનું છે. એટલે બધી વસ્તુ આપણને યાદગાર બનાવી દે છે આ બધી વસ્તુથી.
હા, એ તો છેને આજકાલ ખાસ ખોરાક માટે પ્રવાસ કરે તો આપણને ખબર જ છે કારણ કે સોશિયલ મીડિયા પર મૂકે કે ફૂડ બ્લોગિંગ કરે યુટ્યુબ પર મૂકે બધું કરે જેનાથી પૈસા પણ મળે, ખોરાક પણ મળે અને જીવને પણ સંતુષ્ટિ મળે.
હમ્મ અને પ્રવાસ અને પરિવાર નું પણ ખુબજ મહત્વ છે. આપણેે એક વસ્તુ પણ જાણવા જેવું છે કે પ્રવાસમાં સાથે સાથે ફેમિલી મેમ્બર હોય અને એમાં પણ ખોરાક ન બહ જ મહત્વ છે. ખોરાક પરિવાર અને અહ ફેમિલી મેમ્બર ત્રણે ભેગા થાય તો આપડી ખુશી વધી જાય અને એમાં પણ આપણી યાદો એટલી બધી યાદ આવે કે આ વસ્તુ આપણે કર્યું હતું ને આ વસ્તુ આપણે નતું કર્યું. એ બધી ઘણી બધી વસ્તુઓ છે આપણને જે પ્રવાસ દરમિયાન આપણને યાદ આવે છે.
હા અને પ્રવાસ ના દરમિયાન બહારનું વધુ ખા સમ અહ સમસ્યાઓ પણ વધી શકે છે અમુક વારે એ ધ્યાન રાખવું પડે કે સ્વચ્છ ખોરાક ખાઈએ છે, તેલ વાળું બહુ નહીં ખાતા કે પાણી શુદધ પીએ બહુ જરૂરી છે કે પ્રવાસમાં જે તબિયત બગડે તો તો સારું થાય અજ નહી.
હમ્મ આપણેે વિવિધ દેશોના ખોરાકની વાત કરીએ તો આપડણે ઈટલી જઈએ તો પીઝા ખઈએ પાસ્તા ખઈએ એ બધું આપણે અહિયાં ઇન્ડિયનમાં અહ આપડે અહિયાં બી બહુંજ વધી ગયું છે જેમ કે પીઝા છે, પાસ્તા છે, નૂડલ્સ છે પછી બધા સૂપ છે એ બધું ખાવાની આપડણે ત્યાંની સંસ્કૃતિ સમજી શકીએ છેએ.
હા, એ તો વાત તમારી બરાબર છે અને એનું અર્થતંત્ર બી બતાવે કે પ્રવાસન ખોરાક સ્થાનિક અર્થતંત્ર માટે બહુ જ મહત્વપૂર્ણ છે કે લાભ છે કે રેસ્ટોરન્ટ નું રોજગાર વધે પછી ખેડૂતો નો આવક વધે સ્થાનિક વેપારીઓ નું વિકાસ થાય એટલે આમ બધી રીત તે જોવા જ બધું આપણને સારું લોભકારક જ છે.
અને ઘણી વાર તો આપડે કેવું છે કે ખોરાક સાથે આપણે એટલી બધી યાદો અને વાતો વળગલી હોય છે કે આપણે ખાવા બેઠા હોય ને કઈક વાતો કરીએ એને દાદીના હાથના ભજયાને એવું બધું મળી જાય અને પરિવાર સાથે ખધેલું ઊધ્યું હોય તો તો એની વા તજ કંઈક અલગ હોય અને મિત્રો સાથે બેઠા હોય અને ચાહ પીધી હોય તો ક્યાંય આપણો દિવસ અને રાત પૂરી થઈ જાય છે આમાં તો ખબર નથી પડતી એમ.
હા એ તો છે અને સ્થાનિક ખોરાક હંમેશા તે પ્રદેશને કુદરત પરિસ્થિતિ અનુસાર જ બને છે કે દરિયા કિનારે હોય તો સમૃદ્ધિ ખોરાક હોય, ઠંડા પ્રદેશ હોય તો ગરમ સુખ હોય કે પછી રણ પ્રદેશ હોય તો લાંબા સમય સુધી તાકે તેઓ ખોરાક હોય. એટલે બધું જુ તું જુદું હોય.
હમ્મ, એટલા માટે પ્રવાસ તને ખોરાકને માનવ જીવનમાં ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે અને એ વસ્તુ આપણે સમજી જઈએ તો આપણું જીવન ઘણું સરસ રીતે જીવાય છે. અને સંસ્કૃતિમાં પણ બહુ આગળ પડતું વધી જાય છે આપણું.
હા, એ તો આપણે ખોરાકનું કેટલું પણ જોઈએ શરીરને સાચવીએ કેટલું પણ વાત કરીએ બધું ઓછું જ છે. કે ખોરાક વિશે કેટલું પણ બોલીએ બધું ઓછું છે પણ અત્યાર માટે તો આપણે આટલી વાત કરીએ ખોરાક પર ફરી ક્યારે વાત કરીશું.
હમ્મ, હમ્મ. સારું, સારું, સારું.